હા આવે છે. તો આજે આપડે સફળતા માટે મહેનત જરૂરી છે કે નસીબની એના વિશે વાત કરીએ બરોબર.
ઓકે આપે એમે વિશે વાત કરીએ.
હા તો તમારા માટે શું મહત્વનું છે મહેનત કરી આપડે સફળતા મેળવા. માટે મહેનત કરીએ કે પછી નસીબના સાથ આપ. નસીબ ઉપર આપડે રાજવી પડે.
ના આપડે મહેનત કરવી જ જોઈએ ને કારણ કે. ખાલી આપડે એમને એમ વિચારી કે આપણે. નસીબ હસે તો થશે તો એવું તો થવાનું જ નથી. આપડે જો મહેનત કરશું તોજ આપડે સફળ થશું.
હા એ વાત તમે કીધી બરોબર કે મહેનત કરશું તો જ આપણેે સફળ થઈશું. તો પછી ઘણી વાર આપણેે એવું પણ જોવા મળે છે કે આપડણે ખુબ જ મહેનત કરી હોય છે પરંતુ આપ. આપને સફળતા નથી મળતી અને જે જગ્યા મતલબ હવે ધારો કે ગણી લો ને કોઈ પરીક્ષા છે. બરોબર તો એમાં કોઈ વ્યક્તિ એ વધારે મહેનત કરી છે. ખુબ જ મહેનત કરી છે અને જોડે એનો જ મિત્ર છે. જે મહેનત કરતો નથી એટલી બધી પરંતુ ચીટિંગ કરે છે પરીક્ષામાં. તો હવે. જયારે પરીક્ષા આપવાનો ટાઈમ આવે એ વખતે મહેનત કરનાર જે વ્યક્તિ હતો. એ એને ઓછા માર્ક્સ આવે છે. અને જે ચોરી કરનાર હતો ને એને વધારે આવે છે તો સફળતા એના ચોરી કરનારને વધારે મળે તો પછી.
હ અમે એ તો વાત સાચીએ એવું પણ થતું. હોય છે ભવિષ્યમાં પણ એ બધા. ઉપર વાળા પણ ધોઈને રહયા છે ને ભવિષ્યમાં પણ એનો ફાયદો થવાનો જ છે કારણ કે એની મહેનત કરી કે એને મેડફાતી નથી એટલે એનામાં એનામ તો એવું મારું તો એવું જ કેવું છે. એને મહેનત જ કરવી જોઈએ અ કે નસીબ તો હધે આપડે એટલું બધુંદ આપતી નથી જો આપ. નંગ હારલી હોતી તો પણ હા થોડો ઘણો નસિબ નો ભાગ હશે પણ વધારે ભાગ તો મહેનત ન જ હશે.
હા તો તમારા માટે શું છે. મહેનત વગર આપણને સફળતા મળી શકે.
અને અગર કેમ મળતું જ નથી જો અત્યારે માર ક બિઝનેસ છે. અને અત્યારેમ મહેનત જ ના કરું બેઠો રહો કે આ મારું નસીબ હશે તો થશે નગર નહી થાય. તો એનામ કઈ આગળ મારો કઈ બિઝનેસ આગળ વધવાનો જ નથી. એમ કેવું છે મારું.
હા તો શું માત્ર નસીબ થી આપણેે જો ઘણા લોકો. લોકોને નસીબ ઉપર આપ. જે આગળ સફળતા મળતી હોય છે તે સફળતા લાંબા સમય સુધી ચાલે છે કે પછી પછ ત્યાં જ અમુક સમય આવીને અટલી જાય.
હમ હા એમે એવું છે કે ચાલતી જ હોય છે આ કે અમુક વાર એવું થતું હો આપ કોઈક બિઝનેસ એ કરતા હોઈએ અને આપડ સારા એવા નસીબો હોય અને એમ વખતે જો એસ ઉપડી જાય તો આપડું આસિર્ સારું કેવાય કે આપડે જેમ બિઝનેસ કર્યો સ્ટાર્ટ અને આપડું સારું એવું હતું તો એને સારો એ ઉપડી ગયો
હા તો સફળ લોકોને મહેનત જે હોય છે બરોબર સફળ લોકો થયા છે તો એમના માટે મહેનત કેટલી મહત્વની હશે અંદાજે
હા પણ એમે એવું હોય છે ને કે ભ એમની આનંદમાં એટલી જ હોય છે ને કારણ કે અમુક વાર એવું પણ હોય છે કે એનું એટલું બધું મગજમાં ભાર ભૂલ હોય અને એને એટલી મહેનત કર હોય એની વખતે જે એક દી ને કામ પણ સારું એવું મળી ગયું પૈસા પણ બની ગયા હોય તો એની એનેને સારી નેધ થતી હોય છે મતલબ ફાર થતી હોય છે એમ
હા અને જે આપડે વિદ્યાર્થીઓ હોય છે તો વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. એમ વિદ્યાર્થીઓને મહેહનત ની કેટલી જરૂર હોય છે.
વિદ્યાર્થી પણ હાચી છે પણ અભ્યાસ કર્યો હોય અને એના પરીક્ષા આપી શકાતી નથી જ ડોક્ટર બનવું હોય શિક્ષક કે ખેડૂત કે કોઈ પણ હોય એને એમને એમ તો કઈ થવાનું નથી તોય એનામાં સતત મહેનત કરશે ભવિષ્ય માં એને એની મેહનત એની અગાળ વધારવાની છે ભલે અમના એને એમ એનું નસીબ પણ એટલું બધું આગળ આવતું નથી અને મહેનત કરે છે બસ સાફળ એટલો બધો થતો નથી ભવિષ્ય માં એ બધું જો એનું જ્ઞાન એટલું બધું હશે તો આગળ આવવાનું જ છે
હા તો પછી જો વ્યક્તિને તમે કીધું સફળ થતો નથી તો વ્યક્તિને નિષ્ફળ તા મળે તો પછી એને ફરીથી જે મહેનત કરવી પડે તો એ ફરીથી મહેનત કરે છે કે એના થોડોક નસીબનો પણ સાથ આશા રાખવી જોઈએ
અમુકવાર એવું પણ થતું હોય છે ને કે મહેનત કરે પણ પણ થતો નથી વ્યક્તિ તો એને એમાંથી શ શીખવા તો મળવાનું જ છે કે કામ હું કરું છું એમે એટલી બધી મને સફળતા મળતી નથી. તો એને એનામથી શીખવા મળશે તાક
હા તો ઘણી જગ્યાએ મે એવું પણ સાંભળ્યું છે કે કોઈ વિદ્યાર્થી હોય કે તો એના અગિયાર માં બાર મામા કે કોલેજમાં એક વાર એને નિષ્ફળતા મળી જોઈએ તો એનાથી એ શીખે અને આગળ કોઈ જયારે મેન કામ હોય એ વખતે ને નિષ્ફળતા એને ના મળે એવું મેં સાંભળ્યું છે તો એમાં તમારે શું કેવું
આ વાત તમારી સાચી એવું થતું હોય છે મહેનત એટલી કર્યે નથી. ખબર થતો નથી તો મારા ખ્યાલ થી એવું છે કે એની હેની ભવિષ્યમાં પણ કાક સીખવા મળશે ભલે એક વાર પાછો મળ્યો હોય પણ આગળ જતા એને કાક તો એનું હે અનુભવ થીયો જ હશે એ વ્યક્તિને અત્યારે એવું મે સાંભળ્યું છે કેટલા બિઝનેસ મેનો છે કે પેલા એમને પૈસા હોય બોઉ હોય પણ એ એટલા બધા પાછા ગયા હોય ને કે એમના હાથમાં કશું હોતું નથી ખાવા માટે રોટલી પણ નથી હોતી પણ એને એનાથી કાક શીખવામાં મળ્યું હોય અને પછી મહેનથી સારી એવું નથી હોતું કે એકવાર પાછો મળ્યો હોય તો એને વધી જ ના શકે એને આગળ જવા નો સારો એવો વધારે સારો એ નસ્તો મળી જાય છે અને ખોટી જગ્યા જતો હોય તો એને ઈમ પાછળ માડી દે છે અને આગળ છે મતલબ એના માટે
હા તો તમારું કેવું એવું છે કે સફળતા માટે જો મહેનત કરી હોય તો સફળતા તા તમને મળે જ પરંતુ તમારે સતત મહેનત કરવી જ જોઈએ તો એના વિશે શું કેવું છે મહેનત ચાલુ ને ચાલુ જ રાખવી જોઈએ આપણને
હા મને તો ચાલુ જ નાખવી જોઈએ અને જે કરતા હોય તોનામાં થોડુંક આપડે અલગ શીખવાની જરૂર છે. બીજા બધા નડતા હોય તો એનાથી આપણે કક શીખીએ તો મા વિષમાં આગળ જવાના જ છીએ ને આપણે
હા તો જે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ બરોબર આપણેે તો એ પ્રયત્ન કરવાથી આપણને સફળતા મળવા મળશે
બે ત્રણ વ્યક્તિ હોય બધા સરખી જ મેનેજ કરતા એના બ એકને અધુ સારી સફળતા મળી હોય. અને એકને થોડી ઓછી સફળતા મળી હોય. એની પાછળ ઘણા એવા કારણો હોય છે. એનો યોગ્ય સમય હોય કે પછી એનો સારો એવ અનુભવ મળ્યો હોય. આઇગ્યા હવ અમુકને મને બે ત્રણ વ્યક્તિ એક જ શે શેખેલાવાનું મહે મહેનત કરી હોય પણ એને કોઈ પણ એક વ્યક્તિને સારો અનુભવ મળ્યો હોય. કે એવી કોઈક ક્ષમતા એની એની અંદર સારી એવી હોય. તો એને શભાઈ એની અંદર સાથ વધારે આપતા હોય છે.
હા અને ક્યારેક ક્યારેક જો હવે કેવું થાય છે કે સફળ વ્યક્તિ હો બરોબર જેમ મતલબ મહેનત વધારે કર જેમને એ વ્યક્તિ રહી જાય છે અને જગ્યાએ ઘણા પણ એવા હોય છે જે ભ્રષ્ટાચાર કરતા હોય છે તો ભ્રષ્ટાચાર કરવાથી મહેનત આ જે મહેનતી વ્યક્તિ હોય અને જે ભ્રષ્ટાચાર ન વિરોધી હોય એવા વ્યક્તિઓ જે પાછળ રહી. એના વિશેે તમારે શું કેવું?
હા એટલે એવું થતું જ હોય છે. પણ એમાં એવું થાય કે પછી મહેનત કરતા હોય તો થોડી વાર લાગે સફળતા મળવામાં ભવિષ્યમાં પણ એને સફળતા મળતી. હોય છે મારા ખ્યાલથી દવું એ થોડો ટાઈમ વધાર થતો હોય. પણ ભવિષ્યમાં અહીંયા આગળ સફળ થવાનું જ છે. કારણ કે એને દરરોજ એને કલાકો સુધી મહેનત કરી હોય એટલે એને કાંક કંક શીખવા મળી જ હોય અને એવા. વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ હોય એ ખોટું મળતા હોય. ખોટામથી પણ આપડ સાચું વધધારે મહેનત કરીને સફળતા મળી જ જાય છે મારા ખ્યાલ થી તો
હા એ વાત તો તમારી સાચી ઘણા લોકો સતત પ્રયત્નો કરતા રહે છે પરંતુ સતત પ્રયત્નો કરતા એ વખતે એ હાર્ડ વર્ક જ કરે છે અને કેટલાક લોકો સ્માર્ટ વોચ કરે છે તો તમે આ બેમાં તમે મને ભ મતલબ શું તફાવત છે જણાવી શકો. સ્માર્ટવર્ક ને હાર્ડવર્કમાં.
એટલે એનામાં એવું હોય છે ખાલી હ ગાડાની જેમ નથી કેતામ હ અધેડું છે એ એમને મજૂરી કરતું હોય એઈ કશું જોવે જ નહી પણ થોડુંક એનો મગજ નો ઉપયોગ કરે. તો એ એના પોતાના ગામમાં જઈએ ને આગ સારી એવીંગ મજૂરી હ મજૂરી એવીિંગ થોડું મગજ વધારે વાપરે- એનો પોતનો અનુભવ વધારે વાપરે તો સારી. એને થઇ જાયને એ એટલ હોશિયાર પણ થઇ જ જય એમ મારું તો એટલું જ કેવું શોર્ટમાં.
હા અને તમે જણાવ કે માર્ગદર્શન જો મળે આપ પણ તો એનાથી આપણને સફળતા મળવાના ચાન્સ વધી જાય એવું હોય છે કે નહીિ
હા એવું તો હોય છે ને કારણ કે આપણને એટલું બધું આઈડિયા હોતો નથી કો પણ આપે એ જ ચાલુ કરે હોય અને આપને કોક રસ્તો આપે તો આપણે સારી એવી તક મળતી હોય છે બિજનેસ વગેરે નોકરી હોય કે એવું પણ હોય એમ
હા તો તમારે હા તો તમારા ઉપર વાત ઉપરથી મને એવું લાગે છે કે આપણેે મહેનત તને નસીબ ઉપર સંતુલન જાળવવું જોઈએ બરોબર
હા હા વાત સા છે તમારી
હા તો સારું તમારી સાથે વાત કરીને મજા આવે
ઓકે ચલો સા ચલો બાય